હલો હા બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં
તો બહ દિવસ થયા નહ કોલ કર્-
હા બહુ દિવસ થયા મેં આજે તમને એટલા માટે કોલ કર્યો કે મારે છે ને મુસાફરી વિશે વાત કરવી હતી તમારી જોડે તો મેં કીધું લાવો તમને કોલ કરી દઉં
હા આ તો બહુ જ સરસ ને આમ એકદમ રસપ્રદ વિષય છે કારણ કે મુસાફરી પર તો બહુ વાતો નીકળે આમ જોવા જઈએ અને બહ આમ વાત કરવાનું ગમે ને એવો વિષય તમને શું લાગે
હા મુસાફરી કરવી તો જોઈએ અને બહુ રસપ્રદ છે જેનાથી આપણને બો આમ સુખદાયક અનુભવ થાય તો તમે હા તો તમે સમાસામા મુસાફરી કરી છે.
મેં તો હજી બસ અને ટ્રેનમાં જ મુસાફરી કરી છે ને પણ આમ જોવા જઈએ તો મને ટ્રેનમાં મુસાફરી કરવાનું બઉુ જ ગમે કે ટ્રેન આમ- એક એ યાદગાર બની જાય મુસાફરીમાં આખો રૂટ જે છે આપણે ટ્રેનમાં ચડીએથી બધા ખાવાનું લઈને આવે ટ્રેનમાં અને ઉતરી ત્યાં સુધી બહુ મજા આવે તમે શમાં કરી છે.
હા મેં પણ ટ્રેનમાં કરી છે ગાડીમાં કરી છે. બાઈક પર બાઈક પર બી બહુ મજા આવે આમ
હા એ તો છે જ બાઈક પર મુસાફરી કરો અલગ હ ને એમાં ચોમાસામાં બાઈક
હા એ બ ચોમાસામાં એનો કંઈક અનુભવ જ અલગ હ આ મસ્ત બે બસ બાઈક પર જવું અને આમ નેચ આમ કુદરતને આમ નિહાળવું ચોમાસની અંદર તો બહુ જ મજા આવે
એટલે તો બહુ મજા આવે ચોમાસામાં અને બસ બી આમ તો સારી જ પડે પણ બસ માં કેવું થાય કે ઘીચ ઘીચ બહુ થઈ જાય એટલે આપડે કેવું કે મુસાફરી કરવાનું ગમે ખરું પણ જયારે આમ ઓછી ભીડ હોય ને ચોમાસામ ના ગમે કારણ કે ગંદકી વધી જાય ને
ચોમાસ બસમાં મુસાફરી કરવી ના ગમે બાકી બસ બી બો સારી છે મુસાફરી માટે તો આપણને
હા અને કેવું કે ભાવમાંને બધા માં આપણને ફાવે ને એવું ટ્રેનમાં થઈ જાય પછી બસ તો સારી જ છે પણ ટ્રેનમાં કેવું કે આપણને ભાવ પ્રમાણે પણ સસ્તું પડે અને કેવું કે ફટફટ બી પહોંચી જાય અને એમાં તો કેવું દર સ્ટેશન થી કોઈ ઉપર એક વેચવા આવે કશું ખાવાનું લઈને આવે એટલે એવું બધા મજા આવે ખાતા ખાતા આમ મતલબ બધે ફરવાનું
હા ટ્રેનમાં બહુ મજા આવે હા ટ્રેનમાં તો આપણે બધું સારી રીતે મળી રહે અને આપણને કોઈ જાતની બીક પણ નહી આપણે જ્યાં પણ જવું હોય ત્યાં સારી રીતે પોહોંચી શકીયએ
એજ તો એટલે તો ટ્રેનમાં મજા આવે અને આમ જોવા જઈએ ને તો ગાડીની મુસાફરી તો સૌથી હેલી કે પોતાના ઘરની ગાડી હોય કોઈની તો પછી બસ ગાડીમાં બેસી ને મુસાફરી કરવી એ તો બહુ હેલું પડે આમ જોવા જઈએ તો
હા બહુજ મજા આવે મુસાફરીમાં હ પણ એમાં થા થાક બહુ લાગે અને જો પોતાના ઘરની ગાડી હોય ફેમિલી સાથે જવું હોય ને તો એક જણ સ્પેશિયલ તો ડ્રાઈવર જ લઈ જવું પડે આપણને કેમ કે જો આપણે જાત જાતે ઘરના આપડા કોઈ વડીલ કે કોઈ ચાલવેય તો પછી એ લોકોને થાક બી એટલો લાગે ને સારી રીતે ફરી પણ ના શકે
એવું જ થાય એજ તો કઈ દૂર જવું હોય તો પોતાની ગાડી હોય તો લઈને જઈ તો કેટલું થાકી જવાય એટલે એમ કરતાડણને એવું થાય ડ્રાઈવર લઈને જઈએ તો જાગળ પડે નહી તો આપડા થી એટલું બધું ના ખેંચાય ગાડી
હા કેમ કે ગાડી કઈ દૂર જવું હોય તો બહુ જ આપણને તકલીફ પડે ડ્રાઈવરિંગમાં એ જ ને દા ત તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો
હું તો હજી બહ ફરી નથી પણ હું એક વાર અમ આબુ ભાઈથી તો મને બહ જ મજા આઈ હતી અમે લોકો આ ટ્રેનમાં જ ગયા ત હા એજ અમે પણ
હા હા હાજીને સૂર્યાત સમયે તો કેટલોું મસ્ત ઉપર લાગે આબુમાં તો
બહ સરસ અને ત્યાં નક્કી લે કે જઈને આપડણે બેસીએ સોફ્ટી ખાઈએ અને બટેકા પોવા ખાઈએ આ બધું જ યાદ આવે આપણનેમ ત્યાં તો જંગલ આમ વિસ્તાર ને એવું
જંગલ અને ગાડીમાં જઈએ તો આમથી આમ આપણને કેટલું આમ ઊંચું આમ કેટલું મસ્ત મજા આવે નહ અને ચારે બાજ હા એજ ને એ બધું આમ કુદરત કેટલું જ મસ્ત છે ને
એજ તમે આપડે અમે પહાડ પર જઈને બેસી આમ સૂરજ મેં એને જોઈએ એ પણ એકમ અલગ છે અને ત્યાં તો બધે હવે મેગી વે જ પહાડો પર તો જોડે જોડે મેગી ખાઈએ તો કેટલો આનંદ આવે
પણ આનંદ કંઈક અલગ જ હોય છે પહાડો પર તો
હા એટલે તો અને આમ તો ત્યાં ફરવા જેવું બહુ બધું છે ખાવાનું પણ ત્યાં તો બહુ જ બધું મળે પણ આપડે તો હવે વેજ ખાતા હોઈયએ તો પછી વેજમાં તો બઉુ એટલા ઓપ્શન્સ હોય જ આમ તો સાઉથ ઇન્ડિયન છે ને પંજાબી પણ આમ કે કે એટલું ઓપ્શન ના મળે.
હા એ એ પણ છે તમારી વાત
એટલે તો પણ આપડે જવાની બહુ મજા આવે
હા અને એમાં પણ ચોમાસામાં બહું મજા આવે એ બધી જગ્યા પર જેમ કે પહિ પાવાગઢ છે પાવાગઢ બાજુ પણ કે એટલે બધા અત્યાર તો ચોમાસામાં બધા બહુ જાય છે ખબર પાવાગઢ
હા બહુ જાય પણ રિસ્ક કેટલા વધી જાય બાપા પાણી ના લી રે કોઈ ગાડી ચલાવતું હોય દીવા ચલાવતો હોય તો લસરી જાય તો કેટલી તકલીફ પડે
હા. એ પણ છે તમારી વાત પણ એ બાજુ તો કેટલા આમ ત્યાં આગળ પાવાગઢ પછી હાથની માતા જે પેલું વોટરફોલ છે ત્યાં પછી એ બાજુ ઝઢણ નનું માં જવાય ઘશ બધા સ્થળો છે એ બાજુ
હઅ અને મજા બહુ આવે હો પાવાગઢ ચડવાની આવા વાતાવરણમાં કે આમ ઝરમર ઝરમર વરસાદ પડતો હોય ઠંડક હોય તો તો કેટલી મજા આવે. પાવાગઢ ચડવાની એવામાં
એજ ને પાવાગઢ બહુ મજા આવે પછી ગિરનાર પણ બહુ મજા આવે
હા ગિરનાર તો બહુ મજા આવે એ પણ આવું ચડવાનું ને બધું બહું ફાઈન લાગે એમ દેખામાં પણ એટલું સરસ છે તો
ગિરનાર પણ પછી એ ગિરનાર જે કે સાપુતારા પણ બહુ આમ સરસ હોય છે.
હ અ અન સાપુતારા તો છેક આપણે નાસિક મહારાષ્ટ્રની બોર્ડર પર જતા રહીએ. પણ એટલું સુંદર છેને સાપુતારા તો આપણાથી આમ કહેવાય નહી કે હું એક વાર ગઈ છું
થી આવું આપણને એમ ત્યાં જ રહેવું છે એમ કેટલો આમ મસ્ત અનુભવ થાય ત્યાં જઈને
છે આમ ત્યાતો આપણને એવું લાગે કે આપણે વાદળો અડકીએ છીએ એટલું બધું આમ ઉપર હઈએે ને આપડે
આમ આપ એવું થાય કે વાદળ અળગને કેટલો સરસ અનુભવ થાય આપણને
એટલે તો બહું આમ જુદો અનુભવ છે એ વારો તો ત્યાં પણ આપણે આમ જોવા જઈએ ને તો ખાવાનું તો બહુ બધું મળી જાય પણ ત્યાં આમ મજા આવે રહેવાની પણ ફરવાની કારણ કે તે ફરવા જેવું તો ખાસું બધું છે જ આમ કેટલી બધી જગ્યાઓ છે આવા બધા પોઈન્ટ છે બધા જ્યાં ઉપર રન ત્યાં તો પેરાગ્લાઇડિંગ ને એ બધું પણ થાય છે ને
એવું એ નથી મને ખબર એ થાય છે ત્યા
હા એવું પણ ત્યાં બહુ ચાલી રહ્યું છે હું બઉ થોડા ત્રણ ચાર વર્ષ પેલા ગઈ હતી ને તો ત્યાં એવું બધું થતું હતું પેરાગ્લાઈડિંગ એટલે હવે અત્યારે કયા સિઝન માં શું થાય એ આપણને ખબર નહિ પણ ત્યાં એક બહુ ફેમસ પછી ગાર્ડન પણ છે જે એટલું જ સુંદર છે ને કે ત્યાં એટલા બધા ફોટોસ પડાવવાય ને આપડા કે
હા સારું કેહેવાય હ અ હ જવા જેવું છે આમ સાપુતારા તો
એટલે તો અને આમ નજીકમાં જગ્યા તમને ખબર કોઈ આમ જવા જેવી જે એકદમ નજીક હોય આપણાથી જવાય
અ આપણાથી જવા એવી જગ્યા તો અત્યારે તો ત્યાં અતાપી છે ને બ અ તાપી ત્યાં પણ બહુ મજા આવે છે.
હ અ અમે પણ બહુ સાંભળ્યું છે પણ હું કોઈ દિવસ ગઈ નથી પણ મને ઈચ્છા છે.
હા મને પણ ઈચ્છા છે કેમ કે ત્યાં છે ને મારા બધા ફ્રેન્ડસ લોકો બધા ગયા હતા. તો કે ત્યાં બહુ જ મજા આવે અ તાપીમાં એમ. બધું અલગ અલગ રાઈડસ ને હા. અલગ અલગ બધી રાઈડસ ને એમ છે ને આમ બહુ આમ જય વાળું છે બધું આમ બહુ મજા આવે આપણને
હા જેને બીક ના લાગતી હોય એ જઈ શકે જોવો
હા એ પણ છે કેમ કે જો અમુક લોકો બીક લાગે એ લોકોથી ના જવાય હ એના માટે પણ હા રાઈડસ બહુ ઊંચી ઊંચી હોય છે. એટલે આમ જે લોકોને આમ બહુ જ આમ અંદર થી ઈચ્છા હોય જે લોકોને કે ના હું કરી શકીશ તે એ લોકો આમ એક કરાય
હા સાચી વાત છે એ તો અને હમણાં જૂતો છે ને એક બીજી ફરવાની જગ્યાઓ પાવાગઢ બી અપોઈન્ટ કરી ના ત્યાં ગઈ હતી. તે જગ્યા પણ એટલી સુંદર હતી કે એક તળાવ છે ને તળાવ થી આપણને છે ને પાવાગઢ નું મંદિર એ નીચે થી દેખાય તો એ એટલું સુંદર અને તેનો પવન એટલો સરસ ને કે મજા આઈ જાય એ જગ્યા એ
એવું.
અ આ આમ જોવા જઈએ તો આમ નજીક જ પડે આપણને કે ત્યાં બરોડા થી કેવું કે પોણો કલાક જેવું કે વધારે થઈ શકે જેવું ટ્રાફિક. ને એવું પણ એ બહું આમ શાંતિ હમ્મ. અને ત્યાં પણ બધા કેવું કે કેરી વેચતા હોય મકાઈ વેચતા હોય આવી સિઝનમાં જઈએ તો તમ ગરમ ગરમ કેવુ ખાવાની કેટલી મજા આવે એવી જગ્યાએ બેસી
હા હા અને બહુ મજા આવે. અને ખબર પાવાગઢ ઉપર તો બધા ગરબા બી બઓ રમતા હોય છે. આ ગુજરાતીઓ તો બહું જ ગરબા હા. અ કેમ કે જેટલી વાર અમે ગયા હતા ને એટલી વાર બધા આમ બહુ જ ગરબા રમે એમ ઉપર.
હ અ ત્યાં બધા લોકો રમે છે ત્યાંનો આમ માહોલ જ એવો હોય ને કે આમ બધાને એવું મન થય જાય ને ત્યા આપણે. એટલા દાદરા ચડીને જયા અને રોપવેે બી થઈ ગયું છે. પણ રોપ વે અડધી સુધી જ છે ને હવે તો.
હા કે ઉપર છે ને સવા સો પગથીયાં તો આપડે ચઢવા જ પડે. કેમ કે છેક રોપ વે નથી એટલે આપડણે સવા સો પગથીયાં તો ઉપર ચડવા જ પડે.
એ તો છે જ કારણ કે હવે એ પણ બને જ છે મેં એવુ સાંભળ્યું છે. પણ તો પણ થોડું તો હવે દાદરા ચડવા જ પડે ને પછી દાદરા ને ઉપર આવો તો પછી એ માહોલ જુદો હોય છે વરસાદમાં જઈએ તો તો બઉ વધારે મસ્ત હોય.
હા વરસાદમાં બહુ મજા આવે આમ પણ આપડણે સાચવીને ચડવું પડે.
હા એ તો છે જ હા અને ત્યાં તો પાછા પેલું ગધેડા ને બધું ઉપર ખબર ચડવા લઈ જતા હોય એ પણ બહુ હોય છે ત્યાં તો. હ અ પણ કે સારું છે કે આજુબાજુ પેલું દુકાનો બધું હોય ને નાનું નાનું એટલે ચાલે આપડાથી બેસાય હો મજા આવે.
હવે એ લાગે કે થાક લાગે પણ પછી ના ચડી જવા સાપ આપડાથી આમ અંદર થી એ થાય આપણે ઈચના કે હું ચડી જઈશ એમ. મજા આવે ફરવાની અને બધા ફ્રેન હા બધા આપણો ફ્રેન્ડ્સ બધા જ જોડે હોય તો બહુ જ મજા આવે.
એ તો વસ્તુ છે અને આના પર તો આપડે બહુ બધી વાત તો થઈ શકે છે પણ મને તમારે ચર્ચા કરવાવામાં બહુ મજા આવી આપડે ફરીથી ચોક્કસ વાત કરીશું.
હા મને પણ તમારી સાથે અ જાણવા પણ બહુ મળ્યું બધા પ્લીસ વિશે અને તમારી જોડે વાત કરવામાં બહુ મજા આવી છે. મને પણ તમારો સમય આપવા માટે થેન્ક યુ હા હા ચાલો મળીએ.
હમ.